હેલો.
હાલો એક એકદમ મજામાં. તમે કેમ છો?
હા એકદમ મજામાં શું કરી રહ્યો છો હમણા હાલમાં
કાઈ નઇ આ હુ હમણાં નવરાશ થઈન બપોળ થયો છે એટલે વાડી બાજુ જોવા આવ્યો છું કારણ કે અમારે કેરીનો પાક છે અને ચોરાઈ જાય જેો ભ રહેલો છે એટલે વાડી બાજુમાં ફોરવા માટે આવ્યો છું. તમે શું કરી રહ્યા છો ઘરમાં હાલમાં?
હાલમાં તો તમે કીધું કે હું હું પણ ખેતરે બેસુ છું અને એ જ વાતચીત કર છે કે અમારા જે ખેતરમાં પેલા જે પાક થતો આંબાવાડી અમે જે રોપલી તમે ઘેરીતા તેમાં એમ તો સારી થતી નહી પરંતુ હમ તમે જાણો જ છો કે ખેતીમાં તો તમે ઘણા પ્રકાર નુકસાન તો જોવા મળી રહ્યા છે. હવે વાત દવાના લીધે પણ આપણને જે કેરી આપણે આંબાવાડી કરીએ છીએ તેમાં આપણને બરાબર પાક નાખીશ તો અમુક કેરી આવે કે ન પણ આવે એવ પણ આપણને નુકસાન થાય છે કારણ કે આપણે જે આંબાવાડીમાં છાંટ મારીએ છીએ દવાઓનો તેથી કરીને આપણે જે ખર્ચાઓ કરીએ છીએ તે આપણે જેટલા રિકવર થઇ આપણા માટે સારું છે એટલે એટલી કેરી આપણા માટે આવવા જ જોઈએ પરંતુ એટલી પણ કેરી નથી આવતી કારણ કે વાતાવરણ લીધે આવે છે એટલે નથી આવતી અને જેના કારણે આપણને નુકસાન પણ થાય છે શું તમને આવું કઈ પ્રકારનું નુકસાન થયું છે.
હા એમ તો વાતાવરણના કારણે એ ઘણી બધી અસર કરે છે અને વાતાવરણમાં ખાસ કરીને પાણીનું પ્રદુષણ જે આપણે થઈ રહ્યું છે તે ખાસ કરીને અસર કરે છે કારણ કે એના લીધે શું છે જે પાણી દૂષિત થાય છે અને આપણે દૂષિત પ્રણી જે વનસ્પતિઓ જેમ કે આપણે ફળો રોપેલા હોય તો તેમાં શાકભાજી રોપી હોય તો શાકભાજીમાં મૂકીએ ત્યારે આપણો જે પાક હોય તે સંપૂર્ણપણે કાંટો અંશદ્રહ પણે નાશ થવાની સંભાવના રહેલી હોય છે એટલે આપણને ઘણું બધું નુકસાન થવું પડે છે અને હાલમાં તો શું છે કેરીનો પાક સૌથી ઓછો થઈ રહ્યો છે. જે પ્રદુષણ કારણે જેમ જેમ વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યો છે તેમ તો ઓછો થઈ રહ્યો છે અને હાલ તો શું છે અમારી કેરી પણ ચોરાઈ ગઈ છે કારણ કે એ કેરીનો ભાવ સારો એ મળી રહ્યો છે એટલે જે આ સામા જે આપણા સમાજના તત્વો છે તે લોકો હવે કેરી ચોરવા તરફ આકર્ષાયયા છે અને એવું નહીં કરવું જોઈએ કારણ કે કેરીમાં શું છે કે ખેડૂતની કેટલા વર્ષો પહેલાની મહેનત હોય છે અને એમને જે દવા છાંટી હોય છે એમનો જે કેરી પાડવા માટે મજૂરો બોલવામાં આવે છે તેમનો પગાર એને ઘણા બધા ખર્ચાઓ ચૂકવવા પડે છે અને જો આવું કોઈ મહેનત કોઈ કેરી લાવી હોય અને પછી કઈ ચોરી લઈ જાય તો તેનું ઘણું બધું દુઃખ થવાની સંભાવના રહેલી હોય છે. તમાર બાજુ શું છે તમાર બાજુ બધા ખેડૂતો આ કેરીનો પાકો લે છે કે પછી સફરજ ડાડમ એમ ઘણા બધા પાકો લે છે
અમારા બાજુ તો અમ તો કેરી પણ રોપીએ છીએ અને અમે તો ઘણા બધા પ્રકારની શાકભાજી પણ કરીએ છીએ અને શાકભાજીમાં તમે જાણો છો કે વિવિધ પ્રકારના ટામેટા છે રીંગડાવાળો બધો રોપએેી છે અને શાકભાજીમાં અમનેાર એવું પ્રોફિટ પણ થાય છે સીઝન સિઝન પ્રમાણે જે શાકભાજી આવે છે તે અમે અને ઉગાડી છે ને ખેતી કરીએ છીએ કારણ કે સિઝન પ્રમાણે આપણે જેથી કરીશું તો આપણને પણ ફાયદો થવાનો જ છે જેથી કરીને આપણે જેટલું આપણે એટલે કે જે સિઝન પ્રમાણે ખેતી કરીએ તો આપણા માટે સારું જ છે અને હું તો જે ખેતી કરું છું તેમાં પણ મને એવું જે અંદર જે રોકાણ કરવા માટે જે પૈસા જોએ છે તે અમે રોકાણ માટે પૈસા પેલાથી જ કાઢી નાખું છે જે પણ ખેતીમાં જે પણ નફો થાય છે તેમાંથી અમુક ભાગ જેટલો જે રોકાણ કરવાનો હોય છે ખેતીમાં તે રાખી દઉં છું અને સારી રીતે ખેતી કરું છું અને જે પણ દવાઓ લાવવાની હોય છે ખાતરો મૂકવાનો હોય છે તે પણ જે ખર્ચાઓ થાય છે તે માટે પણ હું જે ખર્ચો થવાનો તે આગળથી વિચારું છું અને તે પ્રમાણે ખેતી કરવી જ પડેશે કારણ કે ખેતીમાં તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના પ્રક્રિયા કરવા પડે છે અને પ્રક્રિયા માટે ગુજરવું પડે છે અને તરે જાણો જ છે કે હમણાં તો આપણે જેટલી પણ દવા છાંટીએ પછી ખાતરો મૂકીએ કલંબુમાં પરંતુ એટલું બધું આપણને ફર નથી જોવા મળતો કારણ કે વાતાવરણના લીધે અસર થાય છે શું તમે અમણે જે આંબાવાડી રોપી છે એટલે જે તમે આંબાવાડી છે તમારા તેમાં તમારે જે કેરી અ બરાબર આવી છે કે પછી થોડી ઘણી ઓછી ઓછી આવી છે તમારી ધારવા કરતા.
તો વાતાવરણમાં ચેન્જીસ પણ થઈ રહ્યું છે પરંતુ એના લીધે કેરી પર ખૂબ જ અસર થઈ રહી છે અને હાલમાં જોવા જોઈએ તો અમારી કેરી આમ તો સારી એવી આવી છે આ વર્ષ પ્રમાણે જોવા જોઈએ બધા લોકોની જે કેરી આવી છે એમની સાથે જો આપણે સરખામણી કરીએ એટલે કે કમ્પેરિઝન તો કેરી તો સારી એવી થઈ છે પરંતુ જે પહેલા જે પાક થતો હતો તેમાં ઘટાડો થતો જઈ રહ્યો છે એટ કે પહેલા સારી એવી કેરી આવતી હતી નાના જળ હતા તો પણ આપણે એક કલમ પી વીસ થી ત્રીસ કેરેટ કેરી પાડી શકતા હતા અને હાલમાં શું છે જળવા મોટા થઈ ગયા છે વૃક્ષો પણ મોટો થઈ ગયા છે પાન ફળ ફૂલ બધું વધારે આવી રહ્યું છે પરંતુ જે આપણા કેરીનો પાક છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે અમને ઘણું નુકસાન થઈ રહ્યું છે કારણ કે કેરીની જેમ જેમ કલમ મોટી હોય છે તેમ તેમ દવાનો છટકાવ કરવાનો પણ મુશ્કેલ બને છે. એટલે એ દવાનો છટકાવ ધી રહ્યો છે અને એ કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું છે અને હાલમાં શું છે કે કેરીનો જે પાક થવાનો હતો ત્યારે અમે દવાની એવી છાટી હતી તેનો ખર્ચો ખૂબ જ સારો એવો કર્યો હતો કારણ કે અમને એ આશા હતી કે કેરી વધારે આવશે તો અમારા જે દેવું જે જે અ પ્રસંગ આવનારા જે પ્રસંગ છે જે તહેવાર છે એમાં અમે સારો એવો ખર્ચો કરી શકશું અને બજેટ પ્રમાણે અમે કોઈ પણ વસ્તુનું અ ખરીદી શકશું એટલે અમે મોટું બધું રોકાણ કરી નાખ્યું હતું પરંતુ કેરી જોઈએ એટલે સારી આવી નહીં તો અમે બધા જ ખેડૂતો મળી સરપંચશ્રીને અરજી કરી કે એવો જે સરકાર છે આપડી તેમને જણાવે અને જે ખેડૂતોને કોઈ રાહત દર મળે એમાં થોડા ઘણા પૈસા મળે તો તેવું કઈ કરે તો અમને ફાયદો થાય એમ થોડો ઘણા અમારે જે પૈસા ગયા છે તે રિકવર થઈ જાય એવું અમે સરકાર પાસે માંગણી કરી હતી અને સર કારે કદાચ અરજી એક્સેપ્ટ કરી લીધી છે એટલે અમને હવે ટૂંક સમયમાં થોડા ઘણા પૈસા મળવાના છે એમ તો દર વર્ષે અમે કોઈને કોઈ અરજી જે પાકમાં ભાત રોપ્યું ત્યારે અરજી કરી છી એમ ઘણી વખત અરજી કરીએ છીએ તો અમારી અરજી એમ તો પાસ થતી નથી પરંતુ આ વખતે અમારા જે અમારી જે સરકાર છે તેમણે પણ ખેડૂતોને જોયું છે ધ્યાનમાં છે અને અમે પણ વિડીયો અને જે સોશિયલ મીડિયા ઉપયોગ દ્વારા જે વિડીયો વાયરલ કર્યા હતા કે કેરી પાકમાં આ નુકસાન થયું છે વાવાઝોડું ના કારણે ઘણી બધી કેરીઓ પડી ગઈ છે તો સરકારશ્રી અમને પરવાનગી આપી દીધી છે એટલે અમે ટક સમયમાં થોડા ઘણા પૈસા મળશે તો તમે કોઈ વાર તમને એવું કઈ સરકાર પર સહાય માંગેલી જેમ કે ભાત તમે તો મને યાદ ક્યાં હો તમે પેલા ભાત ખુબ જ રોપટ હતા તો ભાતમાં કોઈ વાર નુકસાન રહ્યું હોય તો તમે કોઈ વાર સરકાર પર સહાય માંગેલી
હા વરી અવે સરકારે આપણા માટે જ બનેલી હોય છે જેથી કરીને સરકારે જે પણ યોજના બહાર પાડે તો આપડે આપડે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને અમને એટલે કે જે પાક સે અમારો જે ડાંગર રોપેલો હતો તે પણ તારે નુકસાન થયેલું હતું જેમ કે વરસાદ વ વહેલો પડી જવાથી અમારા પાકને ખુબ નુકસાન થયેલું હતું જેથી કરીને અમારે જે પણ પાક નુકસાન થયું સરકારે જે યોજના ઘડેલી હતી તેમાં હું ફોર્મ ભર્યું અને બરાબર જે ફોર્મ એ પેલું કર્યું ફિલ કર્યું અને પછી એટલે કે એક મહિના પછી તમને જે સર સરકારે માન્ય કરે જેટલી રકમ પાછી વળતરમાં આપશે તે અમને આપી હતી જેથી કરીને સરકારે આપણા ઘણા બધા ખેડૂતોને આવી બધી સહાય આપવી ખૂબ જરૂરી જ છે કારણ કે સરકારે એ આપણા માટે જ બનેલી હોય છે ને આપણે જ બનાવેલી હોય છે જેથી કરીને સરકાર આપણા કામ કરશે તો આપણા માટે સારું જ છે કારણ કે ખેડૂતોને સહાય આપ બધું ખૂબ જરૂરી છે કારણ કે ખેડૂતો જો ન રહે તો પછી દેશમાં મલશે એટલે અનજ ક્યાંથી મલશે અને શાકભાજી ક્યાંથી આવશે એમ અને ખેડૂતોને આવી બધી સહાય આપવી ખૂબ જરૂરી છે અને ખેડૂતોને ઘણા બધા પ્રકારની સરકારી યોજના બહાર પાડવામાં આવે તો બધા જ પ્રકારની એમને લાભ આપ ખૂબ જરૂરી છે અને જે પણ ઇન્ફોર્મ એ લોકોને કરવું ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે આવા બધા ખેડૂતોને વધારે માન અમ નથી મળતું અને સરકારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કારણ કે ખેડૂતોનેમ મોટા લોકો ગણતા નથી એટલે આપણે ખેડૂતોને સહાય ના મળે તો પછી અનાજના પણ ફાફા પડી જશે જેથી કરીને ખેડૂતોને વધારે માન આપવું જોઈએ અને ખેડૂતો ખૂબ આપણા માટે સારું છે અને અમે પણ ખેતી કરીએ છીએ ને હું ખેડૂત છે તો હું તો ખૂબ સારી રીતે માનું છું ને મને પણ એવું નથી કે ખેડૂત છે એટલે કે ખૂબ મને પણ સારું લાગે છે અને તમે જાણો છો ખેડૂતોને તો વધારે હવે તો ઘણી બધી સહાય મળ મળતી જ છે અને જેમકે સબસિડી એવી પણ આપણને બધું મળી રહે છે એટલે કોઈ પણ આપણે ટેકનિકલ જે સાધનો આપણે ખરીદવા માંગીએ છીએ એટલે ખેતી માટે જે સાધનો હોય છે તેમાં આપણને પચીાસ ટકા જેટલી સબસિડી મળી રહે છે શું તમે આવી સબસિડી લાભ મેળવેલો મેળવ્યો છે.
ઘણી બધી સબસિડી મળી રહે છે અને હું લાભ પણ મળુ છું ને હવે તો સરકાર શ્રી એવી સબસિડી પણ બહાર પાડી છે કે આપણેે ખેતી કરવા પહેલા જો આપડે એ ફોર્મ ભરીએ જેમ કે આપણેે એસટી વાળા હોઈએ તો એસટી વાળા તો ઘણા બ બધાં ફાયદા મળે છે કેમ કે આપણે આદિવાસી માં આવીએ છીએ એટલે આપને ઘણી બધે ખેતીના અ સારા એવા તત્વો મળી રહે છે જે અધિકારી હોય છે જે ઉંચાેવ ના અધિકારી જેઓ બહારના દેશમાં પણ ખેતી વિશે શીખી આવ્યા હોય એ લોકોને ઘણું બધું નોલેજ તેઓ અમારે ત્યાં આવીને અમને ખેતી વિશે સમજાવે છે કે કેવી રીતે ખેતી કરવી જોઈએ શું કરવું જોઈએ અને અમુક જેટલી થોડા ઘણા ઓછી રકમની ફીસ લઈને અમને કોઢાળી પાવડા પછી પીપળા અને એમ ઘણું બધું એવી સામગ્રી આપે છે જે અમને ખેતી કરવા માટે મદદરૂપ થાય છે અને કેટલીક વાતો હમણાં મશરૂમ બનાવવાની દવા પછી એમાં ખાટર એમ ટોટલી કોઈ પણ એક જે ફળ પાક આપણે ઉગડવાના હોય છે એ ટોટલી એ લોકો સુવિધા કરી આપે છે ખાલી આપણે મહેનત કરવાની હોય છે એટલે એ મને સારું એવું લાગ્યું છે અને આ મશરૂમ ની ખેતી પણ ખુબ જ સારી છે અમે અમારે ત્યાં કરી પણ હતી તેમાં શું કર્યું પહેલા તો મશૂમની ખેતી અમે જે આપણે જે પુરેટિયા હોય એટલે કે ભાત હોય તેમાં આપણે જે ભીનાયેલું હોય છે તેમાં આપણે દવા નાખવાની હોય છે એટલે કે એમના જે બી હોય તે નાખવાની હોય છે અને એમને સે ને એક રૂમ જેવો બનાવલુ હતું તેમાં એકદમ તાપમાન એકદમ આપણે જે મેન્ટેન કરી રાખ સોલ સત્તર સેલ્સિયસ પર તો શું જ્યાં ઠંડીનું વાતાવરણ હોય તો આમ સારી એવી થાય એટલે કે મોશરૂમ સારી એવું થાય એવું હતું અને અમે એનું પ્રમોશન કરવા માટે આપ જે ન્યૂઝ ચેનલ અને એમ ઘણી બધી જગ્યા ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમ ઘણી બધી જગ્યા અમે પ્રમોશન કરવા માટે ી હતી અને ઘણા લોકો એ મશરૂમને પસંદ પણ કરી હતી પરંતુ ગામડામાં શું છે કે નવી નવી વસ્તુ આવે એટલે એ લોકો પહેલા પહેલા તો ટ્રાય કરવા માટે અચકાતા હોય છે એટલે પહેલા પહેલા લોકોને નવું લાગ્યું હતું પરંતુ એક વાર એ લોકોને ખબર પડી ગઈ કે મશરૂમ ખાવા લય છે અનેને શરીર માટે ખૂબ જ સારી ગણાય છે તો એ લોકો એ પણ લેવાનું ચાલુ કરી અને ધીરે ધીરે અમારો ધંધો ખુબ જ વધતો ગયો અને અમે હમણાં જોવા જઈએ તો અમારો સારો એ મોટા પાયા પરનો ઊંડો છે એટલે શું છે અમારે ત્યાં ખુબ જ મોટા પાયા પર થાય છે હવે તો અમે જે નાના ખેડૂતો જેમ કે પેલા પ્રમોશન નાની નાના પે ગ્રાહકો ને આપતા હતા પરંતુ હવે તો અમારી પાસેથી જે અમારે ત્યાં આવેલી છે મોટી મોટી હોટલો ત્યાં સીધો માલ સપ્લાય થઈ જાય છે દરરોજ ના ત્યાંની ગાડીઓ આવે છે અને અમારે ત્યાંથી મશરૂમ લઈ જાય છે કારણ કે મશરૂમ થી મશરૂમથી એ લોકો ઘણી જ બધી જાત ની વાનગીઓ બનાવે છે અને સલાડમાં પણ વપરાય છે એટલે મશરૂમ એ ખુબ જ સારી એવી ખેતી છે તોમે કોઈ વાર મશરૂમ ની ખેતી કરી કે પછી મશરૂમ ની ખેતી મશરૂમ કોઈ વાર ખાધું છે
હા મશરૂમ માં તો તમે જાણો મશરૂમ માં તો આપણને ઘણી બધા ઈન્કમ પ્રાપ્ત થાય છે પરંતુ તેને પરફેક્ટ પ્રક્રિયા કરવી જોઈએ અને સારી રીતેને ઉગાણવું જોઈએ મશરૂમ ની ખેતી તો નથી કરી પણ ખાધા તો છે પણ અવા ખેતી કરવાનો વિચાર તો છે પરંતુ એના માટે જે સગવડ કરવી છે તે આપણે આગળથી પ્રિપેર કરવું અને પછી આપડણે ખેતી કરવું ખુબ જરૂરી છે સારું મા એક વાર આપણે ખેતી વિશે આગ પણ આપણે આવી રીતે વાતચીત કરીશું
હા ચાલો મળીએે